કેમ છો મજામાં છો ને
હા મજામાં છે તમે કેમ છો
બસ મજામાં જ છીએ આજે આપણો ટોપિક છે હું વાત કરવા જઈ રહ્યો છું રમત ગમત અને ફિટનેસ બસ તો તમારું એમાં જે બી પોઈન્ટ ઓફ વ્યુ હોય તે મને કજો જેમ કે મારું તો કેવું એમ છે કે રમત ગમત અને ફિટનેસ ના રાખે કોઈ વ્યક્તિ કેટલી એ બીમારીઓ એને થઈ શકે છે અને રમત ગમત અને થોડું જો ફિટનેસ રાખતો હોય વ્યક્તિ તો વ્યક્તિના જીવનમાં કેટલા જ પ્રકારના અ ઉતાર ચઢાવ જે આવતા હોય એનું સોલ્યુશન આવી શકે છે તમારું શું કેવું છે
હા બિલકુલ સાચી વાત ફિટનેસ એટલે એમ કેવા છે ને કે જીવનને એક ખૂબ સૌથી સુંદર ભાગ જે આપણેે મેન્ટેન રાખીએ તો આપડી જિંદગી ખુબ જ સારી રીતે જાય એવું મને લાગે છે કેમકે હેલ્થ વગરજે કઈ નથી જો આપણે હેલ્થ સારી ના રાખીએ તો આપણને તમે કીધું એ પ્રમાણે અનેક બીમારીઓ થઈ શકે છે
તમારી વાત બિલકુલ સાચી છે જેમ કે આજના જમાનામાં જની નો જમાનો છે તો કોઈ પણ ફિટનેસ પર ધ્યાન આપતું નથી લોકો આજે ઓનલાઈન ગેમો અને એવા બધામાં પડી રહે છે જેના કારણે કેટલા પ્રકારના નુકસાન જોવા મળે છે
હા બિલકુલ સાચી વાત આજે આ તમે કીધું પ્રમાણે સાંજે જમાનો ચાલી રહ્યો તો બધા ગેમો જ રમ્યા કરે છે આપડા સમયે કેવું હતું કે આપણે આપડા સમયે મોબાઈલ જ નતો જેના કારણે આપણે ડેલી આપે બહાર રમવા જતા હતા અને આપણે મમ્મી બોલાવે તો પણ આપણે ઘરે નહી જતા હતા તેથી આપડી હેલ્થ એટલી મેન્ટેન હતી ત્યારે કે ત્યારે આપણે કઈ કસરત કરવાની કેવી કઈ પણ જરૂર ન પડતી હતી એ આજે તો જીમમાં જઈને પણ એટલા હેલ્ધ રહી શકતા નથી જેટ આપણે પણ મહત્વ એવું મને તો લાગે છે
એ વાત તો સાચી છે લોકો જીમતો જાય છે પરંતુ એમના ખોરાક પર ધ્યાન આપતા નથી અને ફક્ત જીમ કરવાથી આજે બોડી બની જાય અને શરીર સરખું થઈ જાય એવી વાત નથી જીમ જવાથી બહારની બોડી બને છે પરંતુ જે આપણી અંદરની હેલ્થ છે જેને હાર્ટ ટ્રેન કરવું કહેવાય તેના માટે રમત ગમતો પર પણ ધ્યાન આપવા પડે છે જે આજના લોકો આપતા નથી તમારું શું કેવું છે
સાચી વાત છે આજે જોવું આજના જમાનામાં બધા ઓફિસ નું કામ બેઠું બેઠું કામ કરવાનું અ વધુ સારું માને છે પણ એ ખુબ જ ખોટો છે કેમ કે જો ઓફિસ માં ચોવીસ કલાક આપડે બેસીને ક કરીએ તો આપને હાર્ટ એટેક આવવાનું હાર્ટ એટેક જેવી બીમારી ગંભીર બીમારી થવાનો ચાન્સ વધી રહ્યો છે જેના કારણે આપણને સ્ટેન્ મુકવામાં આવે છે અને અ અનેક ગોળીઓ પણ ભંગી દંડ કરી દેવામાં આવે છે જેને કારણે આપણે ડેલી ગોળીઓ લે લેવા પડે છે તો આપડું કેવું કે કેવાય ને કે પરમિનન્ટ ગોળી લેવી એ ખુબ જ સારું ના કહેવાય હેલ્થ માટે મને તેવું લાગે છે
અમારી વાત બિલકુલ સાચી છે ગોળીઓ લેવી પડે અને કેટલા પ્રકારના બીજી વસ્તુ તુ ઉપર આજના લોકોએ ધ્યાન આપવું પડે છે જે ફક્ત એક જ કારણ છે જે રમત ગમત ના અને ફિટનેસ પર ધ્યાન ના આપે
હા બિલકુલ સાચી વાત છે તમારી અવ હોય પોતાની હેલ્થ કરતા વધ બીજ ફોકસ હોય છે જેમ કે ખાવા પર જ અમુક ફોકસ હોય છે અમુક જણ ખાલી પોતાના વર્ગ પર જ એટલું ફોકસ કરે છે એના કારણે પોતાની હેલ્થ ન કોઈ ગણતરીમાં લેતા નથી જેના કારણે એ લોકો ગંભીર બીમારીઓથી આગળ જતા પીડાશે એવું મને લાગે છે
એ વાત તો સાચી છે કેટલી અનેક પ્રકારની બીમારીઓ ના કારણે લોકોનુંું જીવન આજે સરળળ થઈ ગયું છે ના કોઈ વર્કઆઉટ કરતા હોય કોઈ પ્રકારની કસરત નથી કોઈ પ્રકાર ન રમત ગમત નથી જેના કારણે એને અનેકો પ્રકારની બીમારીઓ થતી હોય છે
હા બિલકુલ સાચી અને આજનાક માટે કે અ આજના ખોરાકમાં સુુગર ખુબ જ વધુ પ્રમાણમાં આવી રહ્યું છે સુગંધ ના કારણે કેવાયને કે શરીર માં ઘણી બધી તકલીફો થઈ શકે છે તો આપણે એ બધું સુુગર વાળું ખાવાનું નહીિ ખાવું જોઈએ મને તેવું લાગે છે જેનાથી આપ હેલ્ હે પર કોઈ ખરાબ અસર ન થાય એવ મે છે માર શું
તમારી વાત બિલકુલ સાચી છે હવે જેમ કે આ કોઈ વ્યક્તિ રમત ગમત ના કરતો હોય કોઈ વ્યક્તિ આખા દિવસ સ્થળાંતર કહી જ નહીં હોય અને કસરત પણ ના કરતો હોય ફક્ત કામથી આવીને ઘરે આવી જતો હોય તો એ વ્યક્તિમાં જે ખાવાનાનું જે થવું જોઈએ સર્ક્યુલેશન એ થતું નથી જેના કારણે એમની હેલ્થ પર ખુબ જ વધારે ઇમ્પેક્ટ પડે છે.
હા બિલકુલત હું કેવ ને કે હું ગ. કલ ની જ વાત કરું તો. અમે ડેલી જીમ જઈ રહ્યા છેીએ તો મારા મિત્ર જોડે જ જાઉં છું. વરસાદ આવતો હતો મેને પહેલા જ ના પડી કે આજે નહી જવું જોઈએ એ મને. જબરજસ્તી લઈ કેકે. જીમ જશું તો આપ હેલ્થ સારી રહેશે મે પણ હા કીધું. પછી ત્યાં ગયા પણ અમે પણ ત્યાં જઈને જોયું તો જીમ બન હતું. તો માર મિત્ર ને કીધું કે અડધો કલાક ઉભી રે પણ એ કે એધો. કલાક ઉભી રહેવું એ મારા માટે યોગ્ય નથી. તો પછી અમે જેથી પાછા સાથે પણ અમારે અમારે. પ્લસ પોઈન્ટ હતો કે અમારું. જે કેવાય ને કે ચાલવાનું થઇ ગયું ને બને બાને ચાલી પણ આવ અમારે દસ હજાર દિવસ. સ્ટેપ્સ પૂરા કર્યા હતા તો એ અમારા માટે. એ અમારા હેલ્થ માટે ખુબ જ સારી છે આવુ અમને લાગે છે.
હા એ વાત તો તમારી બરોબર છે મારું સિમ્પલ કેવું છે કે જે વ્યક્તિ ણુ સ્થળાંતર ના હોય અને કસરત પણ ના કરવી હોય. તે વ્યક્તિ ફક્ત દિવસમાં થોડું થોડું ચાલી લેવું જોઈએ એટલું જો એ વ્યક્તિ કરી નાખે તો વ્યક્તિ સફળ થઈ જાય અને એની. જે તબિયત હોય એ ખુબ જ સારી હોય.
હમ બિલકુલ સાચી વાત આજના અનહેલ્ધી ખાવાનામાં. અનેક મસાલેદાર ખાવાનું જેવું કે આપણે અવોઈડ કરવા જોઈએ મતલબ તેને છોડી દેવું જોઈએ. જો આપણે મસાલેદાર ખાવાનું અને સુગરથી ઘરેલું ખાવાનું ખાય છે તો આપણી હેલ્થ. ખરેખર બગાડશે અને તે આપણને ભવિષ્યમાં નડવાનું જ છે એવું તો
હા તમારી વાત તો બિલકુલ સાચી છે. જેમ કે આજના જે મારા મિત્રો છે. એમાંથી કેટલાય મિત્રો ના કઈ ચાલતા હોય ના કઈ જ નહી કરતા હોય. સ્કૂલે કે કોલેજ જઈને પછી ઘરે બેસી રહે છે જેના કારણે એમનું. જીવન બેસેલું થઈ ગયું છે અને એમ એ લોકોનું જોવા જઈએ આપડે. તો ફક્ત ને ફક્ત. એ લોકો. બેકાર અને જંક ફૂડ જેવી વસ્તુઓ ખાતા હોય છે. અને એના કારણે એમને કેટલી એ બીમારી એ છે અને કેટલી એ દવાઓ લેતા હોય છે.
હ બલકુલ સાચી ઘણા બધા લોકો સુગર સુગર. સુગ વધુ સુગરવાડી. ખાવાનું વસ્તુ ખાય છે જેના કારણે. એ ખુબ જ હલ્દી ગણે છે. તમારું શું માનવું છે એનાથી.
એ તો સાચી વાત છે તમારી કે સુુગર અને એ બધું ખાય ને. એમનું આજનું જીવન એકદમ. શાંત અને એકદમ બેસેલું થઈ ગયું છે. કે પહેલાના જમાનામાં આપડણે જોઈએ તો પહેલા આપણે ક્રિકેટ રમવા જતા વોલીબોલ રમવા જતા. અનેક પ્રકારની ગેમો રમતા હતા. પરંતુ આજના જમાનામાં મોબાઈલ ના કારણે લોકોનું સ્થળાંતર ઘટી ગયું છે. અને એમનું જે પોતાની જે તબિયત પરથી જે ધ્યાન આપવું જોઈએ. જે હેલ્થ પર ધ્યાન આપવું જોઈએ એ હટી ગયું છે અને. એમનું ધ્યાન હવે મોબાઈલમાં જ પડ્યું રહે છે જેના કારણે. એમને સ્થાળાંતર પણ ઘટી ગયું છે
હા બિલકુલ સાચે કેહેવાય ને કે આપણે જે બાળપણમાં હતા આપણે ગેમ રમા વા જતા હતા તેથી એટલો આપણને પ્લસ પોઈન્ટ મતલબ બેનિફિટ હતો મતલબ ફાયદો હતો કે આપડે ક વધારે નઈ કસરટ પણ નહી કરવી પડતી અને આપણે ઘર બેઠાલા મતલબ રમતા રમતા આપણે હેલ્ધી રહી શકતા હતા મને તો એવું લાગે છે, કે તે કેટલું હેલ્ધી રહેવું આજની જનરેશન માટે ખુબ જ મુશ્કેલી છે, એ મને તો લાગે છે.
તમારી વાત બિલકુલ સાચી છે. હમણાં તો લોકો જીમ પણ કરે છે, અને કેટલી પ્રકારની અલગ પ્રવૃત્તિઓ પણ કરે છે, જેમના કારણે એ લોકોનું જે બીજી હાલ પર ધ્યાન આપવું જોઈએ આપતા નથી અને અ એમનું જે મેઈન હેલ્થ હોય છે, જે કાર્ડિયોટી હેલ્થ કહે છે. જે હૃદયની હેલ્થ છે, એ ડાઉન જતી રહી છે, જેમના કારણે એ લોકો મારી સજેશન એવું છે, કે એમને ચાલવું જોઈએ અને કેટલા પ્રકારની જીમની કસરતો પણ સાથે કરવી જોઈએ
હા બિલકુલ જો આજે આપણે આપણે હમણાંથી કસરત નહી કરીશ તો આગળ જતા આપણને વૃદ્ધાવસ્થામાં ખુબ જ તકલીફ પડશે અને ખુબ જ ઘણી બીમારી પણ આવશે એવું મનેને લાગે છે, તમારું શું માનવું છે.
એ વાત તો છે, કે ભાઈ આજનું શરીર જે આપણેે હમણાં જે ખાવાનું છે જે ખોરાક છે. જેવી પ્રકારની કસરત છે, એજ પ્રકારનું શરીર આપણું બની રહ્યું છે. અને એવા જ પ્રકારના આપણે પછી ફ્યુચરમાં જઈને આપડણે ભોગાવા પડશે
હા બિલકુલ સાચી વાત મામેટ રમે વાત કરું તો એ લોકો પણ ડેલી એક એક પીઝા ખાય છે મને બ ખા પ હું એ બે ત્રણ વાર જ ખાઉં છું વધારે નથી ખાતો ટ બી મારું શરીર ખુબ જ અનહેલ્ધ બની જાય છે, તમારે
તમારું કેવું બિલકુલ સાચું છે, આજના જમાનામાં પીઝા અને હું મંગાવું એટલું સરળ થઇ ગયું છે. એ લોકો પીઝા અને પીઝા ફક્ત ખતા હોય છે, અને કોઈ પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરતા નથી જેમના કારણે એમને ચરબીનું પ્રમાણ પણ વધી રહ્યું છે, અને જે તેમને ડાયાબિટીસ તરફ લઇ જઈ રહ્યું છે.
હા અને સુુગર પ્રેશર જેવી બીમારીઓ છે, આજે વિીસેસ વર્ષના યુવાનો પેડાઈ રહ્યા છે, અને આજે હાર્ટ એટેક જેવી બીમારી જે પચાસ પચાસ વરસ ના વૃદ્ધો ને થતી હતી તે બીમારી હવે દસ પંદર વર્ષના વિદ્યાર્થી ના કે બાળકો ને પણ થઇ રહી છે. તો એક એજ એક નિશાની છે, કે આપડી અનહેલ્ધ લાઈવ થઈ ગઈ છે, એનું એક જ દિશ છે.
તમારી વાત સાચી છે, જો આપણી તબિયત સારી હોય તો દુનિયામાં બધુ સારું લાગે છે, એવું એક વ્યક્તિ એ કહ્યું હતું અને તે ગત મને આજે સાચી લાગે છે. તો આવા જ અલગ અલગ ટોપિક પર આપણે આગળ પણ વાત કરશું તો આજના માટે ફોન મૂક પૂછો
આવ